હાલો. અવાજ આવી રહ્યો છે મારો? હાલો. મારો અવાજ આવી રહ્યો છ
હા, હા આવી રહ્યું.
તમે અત્યારે ફ્રી છો, કે કંઈ કામમાં છો?
ના, ના હું ફ્રી જ છું.
હમ્મ. તો હાલમાં અત્યારે તમે કંઈક ભણવાનું ચાલુ છે તમારું?
હા, હું બી કોમ માં ભણું.
બી કોમ એટલે તમારી અત્યારે કોલેજ ચાલુ છે ને?
હા, હું કોલેજ
કયું વરસ ચાલે તમારું?
અહ હાલે હું થર્ડ યર માં અભ્યાસ કરું છું.
હમ્મ. હું પણ થર્ડ યરમાં જ અભ્યાસ કરું છું, મારું પણ બી કોમ જ ચાલી રહ્યું છે.
હમ્મ. તો આપડે કંઈક ભણતર વિશે આજે વાતો કરીએ થોડી.
હા, હા ઓકે.
તો બી કોમ વિશે તમે હમ્મ. કેવું લાગે ક્યારે બી કોમ લઈને તમને સારું જેવું લાગે કંઈક આગળ ભણવાની તમારી ઈચ્છા?
હા, હા. એમ તો બધે જ ફિલ્ડમાં પોતપોતાનું પેશન્સ હોય છે, અને બધા જ અહ મોસ્ટ ઓફલી હવેની જનરેશનના ઘણી બધી અવેર હોય છે એ અહ એજ્યુકેશન ને લઈને, કે ટ્વેલ્થ પછી આપણને અહ ટેન્થ ઇનફેક્ટ આપણે ટેન્થ પછી સ્ટ્રીમ તો ચૂઝ કરી લેતા હોય છે હમ્મ, તે હિસાબે લોકો પોતાની રીતે વિદ્યાર્થીઓ આગળ વધે છે, તો તે રીતે જ હું પણ અહ
કોમર્સ સ્ટ્રીમ પસંદ કરીને બી કોમ કરું છું, અને હવે પછી નો આગળનો પ્લાન જે છે મારો એ એમ બી એ કા તો અહ માસ્ટર ડિગ્રી અહ એમ કોમ કરીને અહ બી એડ પતાવીને અહ એક ટીચર બનવાનો અહ એક ગોલ છે, અને જો કોઈ એમ અહ મારો જો એમબેજ એમ બી એડમિશન થાય તો હું પછી તે ફિલ્ડ હિસાબે કા તો બિઝનેસ કા તો પછી ફાઈનાન્સમાં આગળ વધવાનો મારો પ્લાન છે. શું તમારો કઈ પ્લાન છે?
હા મને પણ પહેલાથી જ બેંકમાં નોકરી કરવાનું અને બેંકમાં કાર કરવાનું મારી બહુ ઈચ્છા હતી એટલે હું. કોમર્સ ફિલ્ડ લીધી અને અત્યારે બી કોમ ચાલુ છે એની સાથે હું એ બેંક ને રિલેટેડ તૈયારી પણ કરી રહ્યો છું. ને આમ તૈયારીમાં જો સારું રહ્યું ને નોકરી માટે કઈક સિલેક્ટ થઈ જાય. તો મારી ઈચ્છા પ્રમાણે હું બેંકમાં નોકરી કરવા ઈચ્છતો છું.
હમ છે.
ભણતર વિશે તમારા કઈક વિચાર છે બી કોમ માટે?
હમ ભણતર એમ તો બધું સારૂ જ ચાલી રહી છે એને હ થર્ડ યરમાં છું તો થોડું ઘણું કેરિયરનું પણ પ્રેશર હોય છે અને. તે હિસાબે હજી પણ આગળની જે સ્ટ્રીમ હો છે બંનેમાં થોડું ઘણું કે હવે મારે આગળ બે રસ્તા છે તેમાંથી મારે કયો અપનાવવા પડે. અને વાત કરીએ ભણતરની તો હજી તમે પણ કોમર્સ બેકગ્રાઉન્ડ ટી છો એટલે થોડું ઘણું તો તમને ત થોડું મતલબ ખ્યાલ તો હશે જ કે કોમર્સ ફિલ્ડમાં અ ભણવાનું કેવું હોય છે અને કેવી રીતે આપણે હમ ફીલ્ડ રિલેટેડ ક્યા તો કોર્સ રિલેટેડ આગળ ગણી શકી છેએ અને પોતાનીમાં એવી સ્કીલ લાવી એ બધું કરી શકીએ છીએ. શું કઈ તો અમે સ્કીલ વિશે જાણો છું કોમર્સ રિલેટેડ?
કોમર્સ રિલેટેડ સ્કીસ તો એમ તો ઘણી બધી છે પણ અત્યારે આ ડિજિટલ ઇન્ડિયા છે તો આપણને કમ્પ્યુટર રિલેટેડ સ્કી વધારે જરૂર પડી શકે એવી હોય છે જેમ કે એડવાન્સ સેક્સ ઓફિસ વર્ક એ માઇક્રોસોફ્ટની બધી એપ્લિકેશન ચલાવવું એ આપણા માટે ખુબ જ જરૂરી અગત્ય જેનું હોય છે, ને વાંચવાની વાતો કરીએ તો આજના સમયમાં એમ તો બહ બધા ડિસ્ટ્રેક્શન્સ આવી ગયેલા છે, જેમ કે આપડું આ મોબ મોબાઈલ એજ સૌથી મોટું ડિસ્ક્ટ્રેક્સન પણ છે ને ઉપયોગી પણ છે. એના વિશે તમે કઈ કહી શકો?
હ હા મોબાઈલ ડિસ્ટ્રેક્શન તો હવે વધી ગયું છે એવી રીતે સોશિયલ મીડિયા ડેવલપ છે અને જેમ આપણે કોમર્સમાં ભએ જ છે કે કોઈ પણ એવી વસ્તુઓ કે કોઈ એવો ટોપિક હોય જેમાં એની ફાયદા અને એના ગેરફાયદા હોય છે તેવી જ રીતે. આજે ફોન છે સોશિયલ મીડિયા છે એના ફાયદા અને ગેરફાયદા હોય છે. હમ તો ઘણા એવા ફાયદા પણ હોય છે કે જે આપણે ઝડપી કામ કરી શકીએ. સોશિયલ મીડિયા થ્રુ અને આપડો ટાઈમ બચી શકે. સાથે સાથે ગેરફાયદા પણ જો જોઈએ તો. એમાં એવું છે કે જેમાં આપણે સમય ઝડપી અ ઝડપી સમયે બધું કામ પૂર્ણ કરી શકે તેજ રીતે વધારે સમય એમાં આપણે સોશિયલ મીડિયાને યુઝ કરી આપણે પોતાનો ટાઈમ પણ બગાડી શકીએ કે છે ત અંગે ઘણી એવી વસ્તુ સોશિયલ મીડિયામાં હોય છે જે આપણ મને મનોરંજન આપે કા તો હ ઘણી એવી વિડીયો ગેમ્સ હોય છે જેમાં ટાઈમ ક્યાં નીકળી જાય એ આપણને ખબર ના હોય છે.
હમ એ તમે હાલ સાચી જ વાત કરી આપડે આજના સમયમાં મોબાઈલમાં જોવા તો એટલી બધી વસ્તુઓ છે, કે જોયા જ કરીએ જોયા જ કરીએ તો હ પૂરી નહી થાય આપડે જેટલું એમાં વધારે લાગી રહ્યા તેમ આપણો સમય પણ બગડતો જાય છે. હમ. એ રીતના પણ એમાં જો આપણે ઉપયોગી વસ્તુઓ જોતા રહીએ તો આપણને ઘણું બધું શીખ વાનું અને જાણવાનું પણ મળી રહે છે. તો એમ તો એ આપણા પર આધાર રાખે કે આપણે શું જોઈએ છીએ નહી કેવી રીતના એનો ઉપયોગ કરીએ છીએ હમ ભણતર વિશે તમારો કઈ વિચાર બીજાના માટે કે બીજા એ પણ કોમર્સ લઈને કઈક આગળ વધવું જ જોઈએ એના વિશે.
હા હ હવે જેમ કીધું તેમ આગળ કે બધા હાલે. અ એ બધાની જે ફીલ્ડ હોય છે, તે રિલેટેડ બધાને હાલ મોસ્ટ ઓફ નોલેજ સ્કૂલ માંથી જ હોય છે, તો અ સ્ટાર્ટિંગ માંથી જ આપણે એવું વિચારી લઈએ કે આપણે આપણ ઇન્ટરેસ્ટ કયા સબ્જેક્ટમાં શીખાતું કયા વિષય માં આપણે સારા છીએ તો તેના વિશે આપણે જાણીને તે હિસાબે આપણે પોતાને ડ્રીમ લેવી પડે હવે પાછળ જેની પાછ ઉપસ્તા ના થાય એટલે આપણે પેલાથી જ વિચારી મકવું જોઈએ કે આ સ્ટ્રીમમાં કેવું ભણવા અનુભાવશે અને કેવું મને શું શીખાવશે એને આપણો ઇન્ટરેસ્ટ જેમાં છે તો તે હિસાબે જ આપણે ભણતર રિલેટેડ ક તો તે ફિલ્ડ આપણે ચૂઝ કરવી જોઈએ અ શું તમે કોમર્સમાં છો તો તમને ટ્રેડિંગ કા તો એવું કોઈ અ શેર વિશે શેર માર્કેટ વિશે તમને ખબર છે?
હા એમ તો આ ટ્રેડિંગ વિશે ને શેર માર્કેટ વિશે મે ઘણું બધી નોલેજ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો કારણ કે મને એમાં અ સમય પેલા ઇન્ટરેસ્ટ જાગી ગયો હતો કે શેર માર્કેટ કેવી રીતના કામ કરે છે. એમાં લોકો કેવી રીતના પૈસા કમાય છે, કેવી રીતના પૈસા ગમા ગુમાવી દે છે. તો. મેં પણ એમાં પ્રયત્ન કર્યા હતા થોડાક સમય પહેલા પણ કેપિટલ ઓછો હોવાના કારણે ને મારો લોસ થતો હોવાના કારણે મે હજુ શીખવાનું ચાલુ રાખ્યું છે, એના વિશે હજુ ને હાલમાં પૈસા નું રોકાણ બંધ કર્યું છે, શું તમે પણ એમાં રોકાણ કરો છો?
હા હા હું પણ ઇન્ટરેસ્ટેડ છું, થોડી ઘણી વાતોમાં જેમ કે અ મારે એવી વસ્તુ છે, કે એમાં મારે શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું મારે થોડો લોંગ ટાઈમ માટે કરવું છે કારણ કે હવે જો આપણે જોઈએ શોર્ટ ટર્મ જે હોય છે. ત્યાં જેનો સમયગાળો ખુબ જ ટૂંકો હોય છે, જેથી કરીને આપણને એમાં કોઈ ભૂલ પણ કરી દેતા હોય છે, અને જો આપણે એને લોગ ટાઈમમાં લઈ તો કદાચ આજે આપણા પાસે હવે સપોઝ તમે માનો કે તમારી પાસે આજે પંદરસો રૂપિયા છે. ને એને તમે તમારી પાસે જ સાચવી રાખો તો તમે એને ક્યાં ને ક્યાં તો યુઝ કરી દેવાનો ને જો ધારો કે તમે આજે એ પંદરસો રૂપિયાને તમે બેંકમાં મુકો કાતો કોઈ એવી વસ્તુ તમામ તો તે ઘણા સમય સુધી સિક્યોર રહે છે અને સારી એવી તમ હ જયારે જરૂર પડે ઈન ફ્યુચર લોંગ ટાઈમ ત્યારે તમે તેને ઉપાડી શકો છો તો તેજ રીતે માને હમ્ હું લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરું છું કે જો મારી પાસે આજે એટલા પૈસા છે કે હું લોંગ ટાઈમ માટે આ લઈને એના વિશે તો રિસર્ચ કરીને આ ને એના વિશે જાણીને હુંમાં ઇન્વેસ્ટ કરીને લોંગ ટાઈમ માટે જોઉં છું અને ઇન ફ્યુચર મને કદાચ કામ લાગે તો ઠીક હવે એમાં પાછું એવું છે કે તમે જો જાણો જ છો એટલે લોસ ને પ્રોફિટ તો થવાના જ પણ તે હિસાબે પછી આપણે પોતાનું થોડું માસ્ટર હું પણ ચલાવું પડે અને એના વિશે અ જાણકારી પણ લેવી પણ આપણે સ્ટાર્ટિંગમાં થોડી ઘણી જાણ હોવી જોઈએ બાકી ઘણા બધા સ્કીમ કા તો ઘણી બધી અ અસમજ ના કારણે આપણે એમાં પોતાના પૈસા પણ ગુમાવી શકે તો તમે શું વિચારો છો એના વિશે કે એના ગેરફાયદા શું છે.
તો એમાં હાલમાં તો મેં ખાલી સ્ટડીજ ચાલુ રાખ્યું છે સ્ટોક માર્કેટ વિશે લે ભણતર વિશે જો વાત કરીએ તો ભણતર હાલમાં ચાલુ જ છેને સારી રીતના એમાં પરફોમન્સ પણ ચાલતું છે શું તમારે એના કઈ સલાહ સૂચન છે ભણતર માં આગળ હું કરવા જોઈએ એના વિશે
સલાહ સૂચન તો હવે જેવી રીતે લાઈફ આગળ વધે એવી રીતે પોતે જેટલો અનુભવ થાય એજ આપણી સલાહ હોય છે બાકી તો એવી કોઈ સલાહ નહી એ એ પોતાની રીતે અ થોડી ઘણી વસ્તુ સમજવાની હોય છે બાકી કે જે કોઈ આપણા સર્સ હોય કે તો સોશિયલ મીડિયા હોય એના પર મોટા ભાગના જે કન્ફ્યુઝન હોય છે એ વિદ્યાર્થીઓ કહી શકે છે કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના ડાઉટ પોતાના મનમાં જ રાખે છે તો હાલે એવા ઘણા એ એવા ચેકબોર્ડ એ લઈ ચેટ જીપીટી જેમીનાઈ જેવી વસ્તુ આવી ગઈ છે જેના પર આપણે પોતાનો ડાઉટ પોતાને જ પૂછી શકીએ છી
તમારો તમે ખુબ જ સરસ વાતો કરી અને તમારી સાથે વાતો કરવાનું ખ જ આનંદ પણ મળ્યો તમારો અમૂલ્ય સમય આપવા બદલ આભાર
આપનો પણ ઘણો આભાર ઘણી એવી ઈન્ફોર્મેશન મને તમારા દ્વારા પણ જાણવા મળય અને બેકગ્રાઉન્ડ હોવાથી વાત કરવાની મજા
હમ ચાલો પછી આપડે મળીશું
ઓકે ઓ